હલો!
કેમ છો?
મજામાં તમે કેમ છો?
કેમ મારો ફોન નહી ઉંચગ્યો તો?
તારો ફોન આવ્યો જ નહી તો ક્યાંથી ઉચકવા ની?
મારામાં ઝીરો સેકન્ડ થઈ ગયો મેં ફોન કર્યો મારા ફોન જ નઈ ઉ શક્યો તે
એ મેં અવાજ તારો અવાજ જ નહી આવ્યો તમે ફોન જેવો કરવા ગઈ તેવો ગાયબ થઈ ગયું
મેં અહીંયા ફોન કરો તો તે ઉચકયો જ નહીં ખબર નહ હને નેટવર્ક ઈશું છે કે ખબર નહી.
તો તારામાં નેટવર્ક નહીં હોય
મારામાં તો નેટવર્ક કુલ છે ફાઈવજી છે હમણાંવ
તો મારામાં પણ ફાઈવ જી
જમી લીધું કે બાકી?
જમી લીધું તે?
અ જમી લીધું મેં તો ક્યારનું.
શું ખાધું?
રુટી, શાક
બહુ બધું ખાધું. ગામાં છે એમ બહુ બધું ખાધું.
બોવ સારું.
શું હતું શાક?
વરસાદ છે કે ત્યાં હમણાં જસ્ટ?
જસ્ટ નથી હમણાં દસ મિનિટથી નથ
અહીંયા તો ચાલુ છે લગાતાર ફુલ.
મોર્નિંગથી?
હા
સવારથી? હલો હા સવારથી અડધો કલાક કલાક બંધ થયો તો ખુલે. અહીંયા તો તો આઠ વાગા પછી આયો એમ સવાર તો નહીં હત
અવાજ કટ થાય છે તારો નેટવર્ક ઇસ્યુ છે શું તારો?
હલો
હા
હલો હહ હવે આવે છે?
હા બોલ. હા આવે છે અવાજ.
હવે આવે સે?
હા હા આવે છે.
કઉં છું સવારથી નહી હતો ઈયાં વરસાદ. બાર વાગા પછી આયો. ખતરનાક આવ્યો હતો હહ બાર વાગા પછી.
આખી રાતથી તો ચાલુ હતો પણ અહિયાં ખાલી બપ હમણાં અગીયારથી એક ના ટાઈ એક વાગા સુધી બંધ હતો દોઢ વાગા સુધી. એક દોઢ કલાક જેવો બન હતો પાછો ચાલુ થઈ ગયો.
હમણાં દસ મિનિટથી બંધ છે.
ઓકે ઓકે
પણ ટેરસ ભરાઈ ગયોને બધું પાણી પડતું છે હવે ટેરેસ પર.
ટેરસમાં કઈ રીતે પાણી ભરાઈ ગયો?
એટલો બધો પડ્યો વરસાદ સવારથી સુકું સુકું હતું. કપડાં વપડા ખોલીને સુકાઈ જાય એમ વિચાર્યું. તો એટલા જોરમાં આયો ને હવા સાથ
હા હા
છડાછડ છડાછડ
હમણાં દરિયા કિનારે તો અહિયાં તો ફૂલ ચાલુ છે બીચ પર ઉમરગાં.
હવે આવશે થોડા વાર પછે અહીં
હવે એ બાજુ જ વાદળ આવ્યા કરે દમણ બાજુ જ આવશે ત્યાં પણ.
હા તું મોકલ સે ને?
હું નથી મોકલતો વાદળા પોતે જાય સે.
પેલા પેલી બાજુ આવે ને વરસાદ પછી આ બાજુ આવે.
ખબર નહીં. કઈ નક્કી ના હોય કઈ બાજુથી આવે જે બાજુ વાદળ હોય એ બાજુ ચાલુ થઈ જાય.
હવા હોય એ બાજુથી વરસાદ આવે છે. પણ મેં જોયું છે તારા અહીયાં વરસાદ પડે ને. અડધો એક કલાકમાં અહિયાં આવી જવ
તો આવા જ ને વરસાદ તો અડધો એક કલાકમાં તો આરામથી આવી જાય ત્યાં સુધી
ત તો
હ હા હા
અછે જોરદાર
હમણાં ફૂલ ચાલુ છે અિયાયા તો એકદમ ખતરનાક હ વરસાદ બંધ
વરસાદમાં પલળવાનું નહી
આજે તો પલળી ગયો આખો મેં
બહુ સારું પછી બીમાર પડી જશે તો
આજે તો સાચું આખું મારથું પલળી ગયું ભારે ભારી લાગતું છે એમ ભી આજ માથ એક જ દિવસ માં પલળ્યો એટલામાં
તો છત્રી લઈને જવાનું ને
હમણાંી ફૂલ વરસાદ ચાલુ છે છાપરા ની છે ઉ ખોલું છું
વરસાદ ન બહાર નીકળે છે સુકમ
દરિયા કિનારે આવ્યો હતો
છાત્રી લઈને આવવાનું ને
ઉલે ગના
છત્રી તો ઉડી જતી
લાવ્યો જ નહી સાતરે ભૂલી ગયા હું
કાગળ લેવાનું કાગળ પ્લાસ્ટિક
હ હ
પ્લાસ્ટ્ટિક ટોપુ આું પ્લાસ્ટ્ટિક હોય નઈ
હા
એવું પ્લાસ્ટિક ઓઢી મૂકવાનું એટલે માથું નહી ભેડાય શરીર પણ નહી ભિન્નનેકોર્ટ ની પણ જરૂરત નહી
હા હા નાં તો બધી પબ્લિક પલટતી છે ખાલી પાંચ દસ ટકા બેઠી છે છપરાની છે બાકી બધી પલાળ્યા ઘે વરસાદના પાણીમાં મજા લ કારણે
હળું
અડધો તો દરિયામાં નાહી ને આ્યા પલળીને એટલે પછી વરસાદમાં પલળવાના છે
બલેરી જ દયા હશે તો શું ફરક પડવાનો
એજ તો કીધું મેં તમે વરસાદમાં નાઈ ના્યા પછી વરસાદમાં પલળવાના
વરસાદ એકલો જ છે એટલે સારું છે સાથે પવન હોય ને તો બહ ઠંડી લાગે પવન નથી ખાલી વરસાદ જ છે
સારું છે પણ તો પણ પલળ ના તું વસરમાં
હા હા
વર્સાતું પાણી થી જલ્દી સરવ
સો
વરસાદના પાણી થી જલ્દી શરદી એવું બધું થઈ જાય
મને તો વરસાદના પાણા છે મા તોું જોું છડા જલ્દી પલા
ઠંડુ હોય ને સીધું ઉપરથી આવે છે
બાઈક પર ખાલી દસ પંદર મિનિટ ઓલડે વરસાદમાં એટલામ તો ખતમ ખ
રે વરસાદ પાણીમાં ખાલી પગ જ મૂકું ને શરદી થઈ જાય એકદમ છીક આવાનું ચાલુ કર
ઠીક ચાલુ થઈ જાય ફટાફટ છાર છાર સેકન્ડ મિનિટ મિનિટ
હમ હતું હતું કરે ને હાચુ હાચુ કરે
હ સોમવારે વરસાદ બન હો તો જઈયે કોલેજ પાકો
હા વરસાદ નહી હશે તો પાક્કું
ઓકે
પણ પૂછવું પડશે હ ઘરે
હવે મને નઈ ખબર હ તે કીધું તો હું આવા હવે
આ મમ્મી ને પૂછવું પડે
પૂછી લેજે બીજું શું નઈ થઈ જવું છે આવું જ ખુંબ
ના બોલ્યું તો
એક બે ત્રીસ એક તારીખ થી મમ્ કોલેજ ચાલુ થઇ ગઈ છે તો હું આજે જાઉં શું ભણાવે છે ખબર પડે ને કયા મેડમ આવે છે પછી સ્કોલ ફી બી ભરવાની છે કોલેજમાં એ ટાઈમિંગ બી ચેન્જ કરવા કેતા છે બધા સાથે મળી ને તો જઉ તો ખબર પડે
હા એ તો ટાઈમિંગ ચેન્જ કર તો સારું ને નહી તો આપડો એક લેક્ચર તો એમ જ જવાનો
છેલ્લો લેક્ચર રોજ
એક દિવસ એક લેક્ચર ફ્રી હોય છે ને લાયબ્રેરી માટે
બધા પહેલા ફ્રી હોય છે રોજ
હાં
આ વખતે બધા પહેલા પહેલા લેક્ચર ફ્રી રાખે છે
નહી એવું નહી એક દિવસ છે ને ત્રણ લેક્ચર જ હોય છે તો મ એક લેક્ચર લાઈબ્રેરી માટે તો આ વખતે નથી
ક્યાંથી હોવાના ટાઈમિંગ તો જો
હા આજ તો
ટાઈમિંગ થી જ કે મને તો ખબર નહી પડે
હું
ટાઈમિંગ થી જ ખબર નહીં પડે
શનિવાર રવિવાર રજા છ
શનિવારે તો ભલે રજા છે વાંધો નહી એ તો હવે આપડા મૂડ ઉપર છે ખાલી ક્લાસ ફસ્ટ ક્લાસ ચાલુ કરી મકો ને રોજ
બ સારું પડે જલ્દી જવાય નહિ વરસાદમાં પણ ટ્રેન આવે નહી આવે મોડું કરે
પણ બપોરે પછી લેટ થઈ જાય ને સાડા બારની મેમુ એક જ છે
એ સાડા બાર સુધી તો લેક્શે જ ચાલશે તો કેવી રીતે જવાના
બાર વાગે તો નીકળવા જ પડે
એ જ તો અડધા અડધા રોજ લેક્ચર મૂકી જોઈએ ત્યારે તો તો આપણને લોસ જાય
બધા બિંદુ મેડમને જણાવશો ને એચોડી છેને કઈ તો કરશે
સોભ્ના મેડમ સરખું કરતા હતા હતા થોડા ઘુસેલ હતા અકડું પર સારું કામ કર
હા હા
એમના હાથમાં બધું રહી ને બધું વ્યવસ્થિત ચાલતું હમણાં તો મેમ પોતે જ મોડે થી આવે છે
ચાલે કર ચાલે છે
પછી મન પણ નહીિ થાય જવાનું તો સરખા ટીચર્સ હોય તો જ
હવે તો ભણાવવા વાળા બી આપડા જેવા જ છે બધા
નિશો
નવા છે ન કોઈ સાહેબ કેતા હતા અઠવાડિયામાં એકાદ દિવસ રાઉન્ડ મારવાનો બધા તમારા જેવા છે તમે વાંચીને શીખી લેશો એનાથી સારું છે એમ કે
એવું કેતા સર
હા બધું મારું ભણાવેલું છે નોટબુકમાં લખેલું છે એજ તમને ભણાવવાના છે એમ કે
હમ
આખો નોટબુક